કેમ છો મજામાં? હેલો કેમ છો મજામાં?
મજામાં તમે કહો ક્યા તમે મજામાં?
હા મજામાં
હા કેવું ચાલે બધું
અશાંતિ
બરાબર
તમારે કેવું ચાલે ઘરે બધા મજામાં?
હા ઘરે બી બધા મજામાં જ છે
હમ હમ
સા જવાબને મુઝે કેવું
હમ ચાલે છે સારું
હમ તો બરાબર
હા મારા ભાઈ ખરો ને મારા ભાઈ છે એના બે છોકરા છે,
એને ટ્યુશનમાં મુકવા હતા,
હા તો અઇ હા બીજો નામ છે.
નડિયાદ માં તમારે તમારે. સાઈડ મુકવા તા ખબર છે ને તમે જાઓ છો ત્યાં
હા.
ત્યાં આગળ મૂકવા હતા તો કેવું રહેેશે ત્યાં સારું?
સારુ એ સાહીધન ચાયું છે, ને સ્કોર બી બધોને સારો આવે છે દર વર્ષે
હા હા
કઈ સ્કૂલ માં છે.
હમ્મ અ આ આપડે સ્કૂલ માં છે ત્યાં આગળ.
અચ્છા અને સેન્ટ મેંરીમાં
હમ્મ.
એને આવે છે બે ચાર સ્ટુડન્ટસ
આવે છે?
હા, બધા સબ્જેક્ટ નું કરાવાનું છે?
હા, બધા સબ્જેક્ટ હું કરવાનો છુ.
હા તો ચાલશે વાંધો નહી. ડેમો ક્લાસીસ ચાલુ જ છે અત્યારે
હા, એટલે હું એને લઈને લઈને આવવાનો છું એમને ચાર વાગે પણ એમને કેવું છે થોડું એમને થોડું એવું લાગે છે‌. ક્યાં તો ટ્યુશનમાં જઈશુ એટલે લેસન વધારે આપશે, ટીચર બોલ બોલ કરશે એમને એવી બીક લાગે છે.
ના ના એવું કશું ના હોય એ તો તમને જે ડાઉટસ હોય બધું શીખવાડે બધા શીખવા મળે. બધા સ્કૂલ કરી શકે વધા બેઠા કરી શકે. કે એમ એ બધુ એવું કહું ને કે બઉ ફક્જ આપતા હોય, યાર કે બધું એવુ બધું ફોર્સ કરે ને બોલબોલ કરે.
હા
એવું બધું તો આપણેે છોડીયા હોય
અ તો બધા સબ્જેક્ટ છે પછી મેથસ છે સાયન્સ છે એસએસ છે ઈગ્લિશ છે હિન્દી ગુજરાતી સંસ્કૃત કોમ્પ્યુટર બધા જ
હમ્મ કોમ્પ્યુટર મારે ખાસ કરવાનું છે ને મોટો છે ને એને
હા, બરાબર છે તો અહીંયા કઈક સર આવે છે કોમ્પ્યુટર અને એસ એસ ને કરાવે છે. અચા હું તો ઇંગ્લિશ ને સાયન્સ એવું કરાવું છું.
ઓકે. એમાં બે બધા સબ્જેક્ટ કરાવવાના છે, કોમ્પ્યુટર ખાસ એટલા માટે તો આગળ બધું કોમ્પ્યુટરમાં જ કરવાનું છે.
હા.
કોઈ વાર કામ કરતું હોય ને ઓફિસ નું તો જોવો તો ઇન્ટરેસ્ટ એનો સારો છે, કોમ્પ્યુટરમાં
હા, ઇન્ટરેસ્ટ છે તો પછી કયા હોય ને તો પછી ઈન્ટરેસ્ટ ના હોય ને તો પછી છોકરાને ગમતું ના તો ભ ક ફોસલી તો પછી એને મજા ના આવે એના એને ઇન્ટરેસ્ટ છે તો પછી અમને બી ભણાવા માં મજા આવશે અને એને આઈ એમ ભી જા આવશે કે. એ કશું નવ રોજે નવું નવું શીખશે એટલે એને ફાવશે બી અ નવ સેબી.
હા.
એટલે તમે લઈને આવજો ને આપડે એને ડેમમ બેસાડીશું પછી એને ફ તો આપણે એડમિશન કરા ઈ દઈશું.
હા કેટલી ફી હોય છે ત્યાં
અ પાંચમામ છે ને બેઓ
માં એક બીજામ છે.
હ
અ પાંચમાની કઈક ટ્વેન્ટી થાઉઝન્ડ છે અને બીજાની ફી પંદર હજાર છે
બરાબર છે
એમાં તમે તમે જઈી તો તમારી ઈચ્છા ભરવાની કે છ છ મહિનાની ભરવાની હોય કે ત્રણ ત્રણ મહિનાની કે પછી મંથલી ભરવી હોય એક જોડે બધી ભરો તો તમને થાઉઝન્ડ રૂપિયા ડિસ્કાઉન્ટ મલે.
બરાબર છે
હા, એટલે તમારી વાર છે પેલા તમે એકવાર ડેમોમાં બેમોમાં તો ડેમો વેમો તો કરાવો કે એ લોકોને ખુદ ફાવે એ લોકોને ફાવે તોજ કરાવાનું એટલે કે ફાવે તો પછી ક આવી નને તો તો પછી
ના ના અમારો ટ્યુશન મૂકવા જ છે ઘરે છે ને બેસતા નથી ધમાલ કરે છે
હા.
બેસાડીએ છે તો ભણવામાં ધ્યાન આપતા નય બીજું બાર બારે.
હા એ આવે છે બધા સિને કેજી વન તુમેડા એ બધા તો છેને અહીંયા આગળ છાયા મેડમ કરીને આવે છેને એ કરાવે છે. એ નાના છોકરાઓને હારું ભણાવે છે અને હેન્ડલ બી બધા મસ્તી કરતા હોય ને તો બધા હેન્ડલ હ કરી શકે છે એટલે. બે જવા બેસે ને ફોર્થ ફિફ્થ બધા તો બધામાં જોડ આવશે એટલા વાંધો નહી.
બરાબ.
ફોર્થ ફિફ્થને તો મોસ્ટલી હું જ કરાવું છું એટલે મોકો છેને વાંધો નય.
હા, મારે આજે મળવા આવું જ છે. ચાર વાગે મળો આવું જ છું એમને શું છે પછી જોઈ લઈ એને.
હા, એવું લાગે કે મળી લો, બધું જોઈ લો અને તને ન સારુ લાગે તો આજે ડેમો. આજ નેતો કાલે તય. ચાર થી છ.
ચાર થી છ.
હા
કે અને તમે કઈ હોમવર્ક આપો છો વધારે કે
ના નોર્મલી હોમવર્ક હોમવર્ક થ એટલું બધું નહી કે અલગ જ કયા ને એટલું બધું નહી બટ થોડું તો હોમવર્ક આપવું જ પડે નહી તો એ લોકો ઘરે બી કશું કરે નહીં. પછી બધું ટ્યુશન ના સ્કૂલ પર નિર્ભર રહેશે તો પછી કેમનું ચાલશે એટલે થોડું ઘણું હોમવર્ક આપે થોડું થોડું ઘરે કરે તો પછી બેટર તેને. અને તમને લોકોને ભી ખબર પડે કે લોકો સ્કૂલમાં કે શું કરાવું પણ ટ્યુશનમાં શું કરાયું. કે ટેસ્ટ હતો કે આવું મને ફાયુંના ફાયું બધું ખબર પડેને તમને લોકોને બી એટલે
હા
એટલે પછી વાંધો ના આવે અ થોડાક ટેસ્ટ ને એવું લઈએ તો ભાઈ એના સ્કૂલમાં સમજ ના પડ તેઓ અયા આગળ ટ્યુશનમાં ઓછા છોકરા હોયને એટલે એને હમજક એને કશું આમ મતલબ બઉ સ્કૂલ માં બોલોકો હોય ને તો પૂછી ના હકતો હોય પા અગર તો પૂછ બહ સ્ટુડન્ટ હોય ન તો એના ફ્રેન્ડ બની જાય તો પૂછી બી લ એમ એટલે વાંધો ના આવે ને એટલે ચાલે
હમ, તમે ટેસ્ટ એવું કઈ લો છો?
હા, તમારે દર સેટર્ડે ટેસ્ટ હોય.
દર સેટરડે.
હા, દર સેટરડે અલગ-અલગ શબ્દ ના ટેસ્ટ હોય.
એનું રિઝલ્ટ ક્યારે આવે?
અગર જો પેપર ચેક થઈ જાય ને, તો મંડે તો મંડે આપી પહેલા તો જ્યારે ચેક થઈ જાય, એક વીકમાં તો ચેક થઈ જ જાય, તો પછી અમે બધા. છે ને, આપી નહીં દેતા પેપર્સ, કેમ કે પછી એ લોકો ડિમોટીવેટ થઈ જાય ને. એટલે ખાલી કંઈ વેપાર એક કે છે, આટલે તમારા માકસ આયા છે. બાકી કંઈ નહીં.
બરાબર છે.
બાકી પેપર પેપર એમને ઘરે બરેની આપતા અને પેરેન્ટ્સનું અલગ ગુપ બનાયલું જ છે અમે ટ્યુશન નું, તો એ ટ્યુશનમાં કે. અગર ટાઈમિંગ નો ચેન્જ થોડુંક હોય ને, તો કહીં કે સબ્જેક્ટ નું થોડું ચેન્જ હોય. કે સર બને આણા તો બીજા કોઈ ટીચર ભણાવશે તો સબ્જેક્ટ નો કે પછી? અને પેલું ટેસ્ટ તો? લો સમ સ્ટુડસ હોય ને. કે ઘરે કહેતા ના હોય કે મારા આટલા માર્કસ કે આટલા, એટલે અમે વોટ્સઅપ ભી કરીએ. કે એટલે છે ને, પેરેન્ટ્સ ને ભી ખબર પડે. ના ના, આટલા માર્કસ આયા છે ને, આટલું સ્કોર કર્યું છે. કશું પ્રોબ્લેમ હોય છે, તમે લોકો બી અમને કહી શકો છો કે ઘરે-બરે એવો ના કરતો હોય તો ચાલે.
હા, પર્સનલ ટ્યુશન ક્લાસીસ કરાવે છે.
હા, પર્સનલ ટ્યુશન ક્લાસીસ બી અમે કરાઈએ જ છીએ.
બંને ને મારે ઈચ્છા તો આજે છે, લઈને આવવાની એમને ચાર વાગે. જો અહિયાં સેટ ના થાય તો પ્રર્સનલ થાય તો સારું.
કરસલમાં તો કેવું છે, તમામે ફીસ ભરી તો ને બહુ જ મોંઘી પડશે એમ, એટલે એવું છે.
હમ, હમ.
બાકી તો વાંધો ના આવ્યો પર્સનલ, કેમ કે જો તમે એક ફિફ્થમાં છે ને, એક સેકન્ડમાં છે ને. સેકન્ડની ફી બી છે, ને મહિનાની ફોર થાઉઝન્ડ. જેવી હશે આખા વર્ષની તો પછી તમે ગણી લો અને ફોપડા જે ફિફ્થમાં છે, એ એની બી સિક્સ થાઉઝન્ડ ફી છે. મંથલી એમાં એને પર્સનલી ઘરે અહીયા આગળ ના એ બોલાય પછીમે ઘરે જ ભણાયશું કે પર્સનલ ટ્યુશને એટલે કે અમે બી ઘ તમારા ઘરે આવીને ભણાયશું. એવું એમ કેવું નહીં કે હા, ઘરે જ ભણાયએ અ અહીં નય ભણાયએ મુદ્દે, યાતો અમે એમના ઘરે જઈશું યા તમારે આ ઘરે મૂકી જવાના એટલે. એમે તો પ્રોપર, એમા તો હંડ્રેડ એન્ડ ટેન પેરેન્ટસ કોઈ સ્ટુડન્ટ નઇ કે? એક એના થયો હોય એમ.
હા. એ, એ તો એમ જ કે છે, કેમ? ના, મારે જોવું છે. કેમ કે અમને બીજા બે ત્રણ ફ્રેન્ડસ પણ બને.
હા, આપડે ટ્યુશન ફ્રેન્ડસમા, મને અગર હોશિયાર ફ્રેન્ડ હોય, તેમની જોડે રહી રહીને શીખે તો કશું, એ નને કે ભણવાનું નવી સ્કીલ શીખે. કોમ્યુનિકેશન સારું કરતા શીખ્યા, એ બધું શીખેને એટલે આગળ ફ્યુચરમાં બી એમને કામમાં લાગે બીજું કંઈ નઈ.
હા, અને બહાર જાય તો તો કંઈ ખબર એ પડે છે ને કે શું ચાલે છે.
હા, દુનિયામાં શું થાય છે એ લોકો એ ખ. પડ તો એને હજુ પેલો સેકન્ડમાં તો પેલો ફિફ્થમાં છે કાલ ઉઠીને એમેં બધું એને દુનિયાદા રિ એતો શીખવી જ પડ ને એટલે પછી બહાર જાય તો થોડું કામ એક્સટ્રોવર્ટ બને એમ
હમ હમ.
બાકી નાના પાછા નાના છોકરા બ કશું બોલતા ના હોય કોઈ જો પેરેન્ટ સિવાય એટલે પછી જે એવું બાર આવે આવીતે એકલા મૂકીને જાવ તમે તો ચાલે સ્કૂલમાં તો હજુ ઠીક છે પણ ટ્યુશન મૂકો તો સારું કેવાય એમ.
હા હા.
એટલે તમને જયારે બી ટાઈમ મળે ત્યારે ચાર થી આઠ માં તમે ગમે ત્યારે આવ જો વાંધો નહી.
સાડા ચારે આવું જ છું. હું ચાર સાડા ચાર આવીને તમને કોલ કરું.
હા વાંધો નહી હું અહિયાં હઉં છું. તમે એવું મારું નામ લેશો એટલે કોઈ બી બોલાવશે એટલે વાંધો નહીં એ તો
સારું સારું કોન હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.